હા બોલ બોલ હેલો હેલો આવે છે
તો હવે શું વાત કરીએ નેક્સ્ટ ટોપિક
અ ગેસ ના પરસન
અ હ અ એ પહેલા કોણ કર તું પેલા તું કર
મે અલરેડી નામ
વિચારી રાખ જે હા ચાલ સવાલ પછું મેલ ફિમેલ મેલ છે.
એંગને
આમ આ પછી ફેમસ છે.
હા ફેમજ છે.
સોશિયલ મીડિયા પર
હમ.
મતલબ મેઈન એનું ફેમસ થવાનું લક શું ઇન્સ્ટાગ્રામ પર બનાવ છે મતલબ વિડીયો એ રીતે
નહી એક્ટ્રેસ, અરે આવું નઈ બોલવાનું
તે જ ને એ.
એક્ટ્રેસ છે પણ અ સોશિયલ મીડિયા પર બી એ ફેમસ છે.
ઓકે એજ આ પચીસ ની અંદર
ના એ જે ચાલીસ પિસ્તાલીસ
ઓકે પછી લાઈક મને તો ખબર હશે ને એનું નામ
હા. તને ખબર હ ભાઈ.
હ હશે લસી જો એ પછી આમ રિસેંટલી એનું મુવી આવ્યું છે કોઈ
નહી હવી મૂવી એ કોઈ
એ તો રાઇટર્સ છે એમ કીધું તું તુંએ
મતલબ એને કામ ની હોય
હ ભાઈ યાર, આમને કઈ રીતના ગેસ કરી શકું આમ હ પણ આમ જુના મવી માં હતી પેલા મ
હા જુના મૂવીમાં હતી
ટાઈમમાં કોઈ એને એકદમ ફેમસ મુવીમાં રોલ કરેલો
અ એના સોંગ્સ છે ફેમસ- પણ તને નઈ ખબર હોય.
હા તે પણ છે, નામ કઈ રીતે એ મને નઈ ખબર પડશે મને મને ખબર છે, મને નામ નથી ખબર ધ્યાન પણ હવે ઓકે ચાલે પછી. ઇન્સ્ટા પર કેટલા છે, મિલિયન ઉપર?
હા એ તોર બહ ફોલોલર છે.
હમ એને કોઈ સિરિયલમાં કે રીતે કામ કરેલું
હા લક ઓલા શો માં આવતી હતી રિયાલિટી શોમાં
ઓકે રિયાલિટી શોમાં એટલે પેલું માં આવતી આ રોડીસ
બિગ બાોસ, બિગ બાસ.
બિગ બોસમાં ઓકે અરે યાર મે તો બિગ બોસ આજગ જોઈ નહી એટ અમે તો તું કે હ. બિગ બોસમાં તો લેડીસમાં તો લઈક જે જજમાં હતી.
ના બિગ બોસમાં જચ ના હોય.
ઓ હા ખરા બધા અંદર તો પ્લેયર જ હોય છે અ સિજનમાં હમણાં હતી કોઈ
જુના જુના સિરિયલમાંથી બહ જૂના પણ હજી સુધી ફેમસ છે.
આય થિક, મને લાગે ક શકાય લિટલી મને ની જ ખબર હશે તું કે છે પણ
બહુ ફની છે.
હા ઉપરે પણની આ પેલી, વેઇટ પેલી નામ શું છે એનું લાઈક એક વાર જે પેલા કોઈ સાથે કિસ કરવામાં આવુ હતું દે કે
કોની સાથે?
મતલબ ખબર કેને એટલે મેં બીજા કોઈ વિચારતા પેલી ખબર કે બહુ ખરાબ બોલતી છે, તો જ નઈ લઈશ ગમે તે રીતે બીજું હે ને હા નામ મને નથી ખબર યાદ છે, મને મોડતું યાદ આવી ગયું છે નામ મને યાદ કર છે. હ એને ખબર ને એનું પેલું મિકા સિંહ એનું જ પેલું ખબર કે શું એક વાર હે ને એ જ નામ નથી યાદ મને વેટ મને યાદ કરવા દે
ગૂગલ કોઈ સાચી ના કરી એમ નમ બોલ
શું?
ગૂગલ ઉપર સર્ચ કર્યા વગર બોલજે.
હા નિ મેની સચ કરું હા એ લઈક સિટી મોડા જ નામ પણ આવતું નથી આ આ સિટી નામ એક અક્ષર બોલ પેલા અક્ષર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
આ રાખી સાવત કેવું નામ જોવાનું તે. અરે એટલી ખરાબ ને તો એને તો જોઈ ને મળે તો કઈ થાય જાય પણ ઘીન જેવી આવે.
એના બીન્સ જોવારી શું?
ખાલી બકવાષ છે એટલે એ. એટલે બહુ ક્રિચ લાગે હા એટલું ખરાબ બોલે ને પછી મતલબને તમે નજીક ન કેમ કોઈ દિવસ.
તો ક્યા એની નજિક જવું છે.
જેવું ન શ મ એમ કો વાત એમ. ખરા હમણાં હતું પેલું સ્કાયમાં જોયું હમણા કેટલું મસ્સીન હતું વાદળો વાળું.
ત તમારું ને અમાર અહિયાં બેય અલગ અલગ હોય?
ફરક નહી પડો આદર તો અહીયાયાથી મેં જોમ ત તમારે અહિયાયા થી બી દેખાય મતલબ.
યાર ના દેખાય.
દેખાય જ ને યાર મેં એટલે ફોટો એ
અરે એક બી જા એરિયામા વરસાદ નથી હોતો તો આટલુ બધુ આખુ એક સીટી ડેફરેન્સ થઈ ગયું. તો વાદળ ના દેખાય.
આઈ મીન હાડો નો લઈક. વાદળ જોકે એમ તો બઉ ઘણા આઘે રેય એમ જોઈએ આપડે પણ હશે ચાલની મસ્ત હતુ પણ આ બાજુ આટલેથી. મસ્ત દેખાયુ. મે જ્યારે ભી હમણાં ડી શું?
અમારે અહીંયા ભી મસ્ત સે.
હમ્મ અમારે અહીંયા આજે તમારે અહીં વરસાદ આયવો આજે.
નઇ યાર વરસાદ જ નહી આવતો ગરમી બઉ જ લાગે છે લાઈબ્રેરીમાં તો
યાર આજે અમારે અહંયા સવારે વરસાદ પછી બપોરે મેં પછી ખેરગામ ગયા ગેસ લેવા માટે અત્યારે બી વરસાદ બઆબ છાટા પડવા લાયગા મે તો ગાડી પરજ બોરાઈ ગયો તા દુકાન પર પહોંચ્યો કેટલી ઘણી વાર તા જ બેસી રહ્યો પછી નીકળ પાછો બંધ થીયો એટલે.
તુ બઉ ધીમુ બોલને આ કોલ રિજેક્ટ થયો ને તો તારા
અરે અરે સ્પીડમા જ બોલતો છે એટલે મારા મોબાઈલમાં જ પ્રોબ્લેમ છે.
તુ વોલ્યુમ હાઈ રાખ સ્પીડ સ્લો રાખ મતલબ તુ ધીમે ધીમે બોલ. તું જેટલુ ધીમેે બોલીશ એટલો ટાઈમ પાહે જશે તાર બોલવુ ઓછુ પડસે.
હા એ પણ છે બટ લાાઈક હવે તો મે નોર્મલ સ્પીડ છે હવે મેને સ્લો કરા તો બો ક્રિચ લાગ હે મને જ તો બી એટલે મતલબ.
પણ બહું ફાસ્ટ સ્પીડ છે પેલ પેલા મીમ્સ આવતા હોય ને. અમુક લોકો તુ એક્સમા જ બોલતા હોય એવું છે.
હવે લાઈક સ્પીડ તો છે મારી થોડીક બોલવાની. . તમારે શું કરે ગેસ લાઈન વાળુ તમારે પાણી નેવું કેઈ રીતના કરે બધું દયરેક ડાકટાક માથી જ આવે કે?
પાણી તો ટાંકી માંથી જ આવે ને.
ના એટલે એમ તમારે બોર કે મતલબ એ રીતે
ના એવું કઈ નઈ સીધુ નર્મદા માંથી આવે રોજે સવારે
પાણી ન શોર્ટેજ થઈ શકે જો વરસાદને વરસાદની આવા હમ ખબર ને મુંબઈમાં હમં થેલુ હતું મતલબ ત્રીસ જ દિવસનું પાણી છે એમ કેતા તા ખબર
અરે અમારી સાબરમતી જે રિવરફ્રન્ટ છે ને તો અ સાબરમતી અડધી સુકાઈ ગઈ છે અમે વચ્ચે રિવરફ્રન્ટ ગ્યાતા ને દસ પંદર દિવસ પહેલા જ નીચે આખા પથ્થરો દેખાતા તા
બરાબર
તે જોયુ છે ને
હા હા એટલે મોબાઈલમા જોયુ તુ
અ ઉપર બેસવાનુ છે અને નીચે આખી રિવર છે તો પેલા આખી ભરેલી દેખાતી તી મતલબ આપ ડે બેઠા હોય ને આપણા હાથ થી નીચે સુધી તો પાણી હોય એટલુ એનુ લેવલ હતુ અને હવે નીચે આખા દેખાય અને અમુક એવા લોકો હોય ને મતલબ એ લોકો તો ત્યાં પથારી કરીને સુતા હોય
હા અમારા અહીં હારુ છે અમારે અંયા તો મેન તો અમારે અંયા તો બધા મતલબ બોર માંથી પાણી આવે કુ વામાંથી આવે રીતે એટલે કોઈ દિવસ શોટેજ થાય જ ની
અહિયાં તો બધા કે છે ડેટા સેન્ટર બનવાનુ છે પાછુ
કા તમારા અમદાવાદ માં
મતલબ આ છે એવું કે છે ન્યૂઝ માં આવે છે પણ ન્યૂઝ તો એટલી સાચી હોય ન પણ તો બી મને લાગે છે બનશે તો ખરી આશે
બહ વોટર વસ છે એટલે બહ એટલે
એટલે બહુ જ
હમ એ મેં જોયલું હે એટલે ઓર્ડર વાલું ને હા હા એજ કરવા પડશે તમારે લાઈક અમારે ત હોવા જોઈ છે દિવસ
હા ફોનમાં
અરે અમારે અહીં મારી ઘરની એકદમ બાજુમાં જ વિચારીને
યાર હું નઈ ગયેલી ગામડે અ બહુ આને હું ગઈ છું અમારું ગામડું બી શહેર જેવું થઈ ગયું હો તો ત્યાં બી આવું કઈ ર હોતું
અમારે સારું મલા મતલબ બોર માંથી પાણી આવતું હોય કે પછી કુવામાં એટલે અમને કોઈ દિવ શોર્ટજ થાય જ નહી એક વાર જો કે પાણી ઘટી ગયલું અમે કુવા સાફ કરેલ અંદર ત બધાય
એ તમારે તો પેલું મીઠું પાણી આવતું હશે ને
હ મીઠું પાણી તો હવે કેવી રીતના હ તમને કેમ
યાર અમારું પાણી હોય ને એકદમ ટેસ્ટ વગર સજ બી ટેસ્ટ નહી અને તમાર તો પાણી પીએ ને થોડો આમ ટેસ્ટ આવે એમ ખાસ
આડ એટલે મેં તો નાલે થી જ પ કરટલે વેજ એટલે પેલા અમે નાલેથી ના મે ના ને ત્યારે અમે કુવાનું જ પાણી પીધા પછી અમે બિસ્લેર થીતલબ ચાલુ કરું મતલબ પાણી ફિલ્ટર વાળું એટલે પછી એ જ પી હ મેમે સાદું કોઈ નઈ પી મતલબ બહુ ઓછા પી હવે કોઈ કોઈ જગ્યા ભી એમ
હા મો
જોકે બધામ કે એટલે સાદું પાણી પીવા એમાં જોકે પેલું ફિલ્ટર વાળું પાણીમાં શું હોય કે ફિલ્ટર થાય ને તો બહુ ગણા મતલબ જે ન્યુટ્રીિશન તો નહી કહી શકાય પણ જે આમ મિનરલ્સ હોય ને તે નીકળી જાય એમ જે આપણે સાદું પાણી પીએ ને તેમાં ઘણા બધા મળી રહ્યા આમ લાઈક એમાં સધા ન લાવતા એટલે સાયન્ટફલી પ્રૂવ થઈ શકે છે મતબ એટલે હા હોય છે મતલબ ફિલ્ટર થાય તો બઉુ ઘણું નીકળી જાય મ
ભી પણ એટલું બધું ના નીકળે પણ આ બધા વોટ્સઅપ ફોરવર્ડો કરી કરીને જા ને
ના એટલે મેં એ તો વોટ્સઅપ પર નથી જોયતું મતલબ એમ કે છે એટલે મે એટલો ફરક નહી પડે કારણ કે મતલબ પેલું માં શું કે એમાં એક ટાઈમ પર એમ હાર્મફુલ કઈ બી હોઈ શકે છે સાદું પાણીમાં એમ જ ફિલ્ટર ઓમર હા એમાં ક
હશે હશે
ફરક નહ પડ એમ અમુક લોકો એવું માને
હમ હમ હ હું માનું છું હું સારું જ જોું છું
હમ હા એટલે તમારે પેલું પાણી વાળા આવતા હશે બાટલા ડાયરેક ટાકી વાળું જ પાણી
મતલબ પીવા માટે જ પાણી આવે છે રાકીમાં રોજ સવારે
કે પછી કપડા ન બધું એ બધું શુંજ પાણી સેમ જ
એજ એજ એજ પીવા માટે અ થોડું આમ ગાળી ને લઈએ અને ઓલું પછી નળ ચાલુ મૂકી એટલે આખી ટા ભરાઈ જાય પછી એનાથી જ બધું
તમારે તો કેટલા દૂર થી પાણી આવતું પાઈપલાઈનને
હા
રિસ્કી છે એટલે ફિલ્ડર તો આરો મારો તમારે રાખી લેવું પડે
અમારા બધા આવા જદાળુ
એ મારી મમ્મી જો હમણાં એટલી અન તો ને મે હમણાં મતલબ મેં જે મારે બોટલ છે મારી તેમાં મેં જ પાણી પીય હે બોટીને પાણી પીય હે એટલે તો પછી મે એ પાણી થોડુંકબચ્યું હતું મે કે ચાલ તુલસી માં
એઠું ના મુકાય એઠું પાણી ના રેળાય
કે તેમાં હુ એ તો પ્લાન્ટ જ છે કે ની મતલબ એને શું ફરક પડે. અરે, અરે તું બી આંધશ્ર્ધા વાળી છે. આ લીટરલી મારી મમ્મી તો ચીરાવા લાગી ને બોલવા લાગી ને એ કરર પછી ચાલ પાણીની રેડો ને ફટાફટ પી નીકળી ગાય ઘ મતલબ હ દે યાર મતલબ લોજકલી તું વિચારને હેલો
હા સાંભળું છું.
હ એટલે પેલું તો પાણી તો પાણી જ એ એ તો પ્લાન્ટ જ છે કે એને કઈ ફરજ પડે. જો એ વરસાદ ચાલુ થઈ ગયો
અ શું કેવાય આપડે કોઈ માણસ નું હેઠું પાણી ના પીએ તો આપડણે પ્લાટને કેમ જોવડાયએ
અરે મેં તો કેટલા જણનું બોટેલું પાણી પીયું
ના અમેંતો નહી પીતા.
અરે મેતો અમે તો છે ને